હેલો કેમ છે
મસ્ત મસ્ત થોડું શાંત જગા ઉપર જતા રહો અમે અવાજ આવે છે થોડું
હમ મજામાં
બસ હું મજામાં છું તું કેમ છે
હું પણ મજામાંજું અવાજ આવે જ મારો બરાબર આવે
હા હા આવે છે આવે છે અરે મેં આજે તને ફોન કર્યું હું વિચારતો હતો કે આપડા ક્યારે આપણે સ્કૂલમાં સોચ્યું હતું કે એ કેટલી ચીજો સોચી હતી કે કોલેજમાં આવીને આપડે એ કરશું તે કરશું એવી રીતે આપણે જોબ કરીશું અને એવી રીતે આપણે આપણી જિંદગી બદલવાનું કામ કરીશું ઉપ આજે આપડે કોલેજમાં આવીને બે ત્રણ વરષ થઈ ગયા ને આપડે કઈ કરી ના શક્યા તો મને એવું વિચાર આવ્યું કે સમય ન ખેલ કેવું છે એનું મહત્વ કેટલું છે તો મને લાગ્યું તું આ છેજ સમજશે તો મેં તને ફોન કર્યું આ વાત કરવા માટે
એકદમ બરોબર છે આપડણે કેટલા બધા આપણે પ્લાન્સ બનાવ્યા હતા જયારે આપણે શાળામાં હતા કે આપડણે કોલેજમાં આવશું તો આપડે આ કરશું બધું કરશું પણ એ તારી વાત સાચી છે આપડને સમય જ નથી મળ્યો કેમ કે જયારે આપડે જયારે આપડે પ્લાન્સ બનાવ્યા ત્યારે થોડી ખબર હતી કે આપણે આપણા દૈનિક જીવનમાં આપણે આટલા વ્યસ્ત થઈ જશું કે આપ આપ પોતા માટે દોસ્તારો માટે આપણને પોતાને સમય નહી મળે
એ જી જી જી જ અને ઉપરથી આપડી ગલતી એ હતી કે આપડે એ વિચાર્યું કે આપણા પાસે સમય છે હજી સમય છે અને એ વિચારતા વિચારતા જ આપડો એટલો સમય નીકળી ગયો કોલેજ ન અંત આવી ગયો પણ આપડે હજી સુધી એ બધી ચીજો આપણા જીવનમાં કરી નથી શક્યા જે આપણે વિચારી હતી
હમ એક મોટા માણસે એક વાક્ય કીધું હતું તો સાંભળીશ એ વાક્ય શું હતું
શું શું કીધું તો
એણે વાક્ય કીધું હત કે મનુષ્ય પાસે બે જીવન હોય છે પેલું જીવન એનુંું ત્યારે પ તે છે કે ત્યારે એને ખબર પડે છે કે એના પાસે સમય નથી ને બીજો જીવન ત્યારે પછીને ખબર નથી એના પાસે સમય નથી
હ હમ હમ હ
હેલોલો
હા હા અવાજ નથી આવતો હતો મારો હા સમજ્યું આ તો એકદમ સાચી વાત છે માણસને જારે જીવન માં ખબર પડે કે એને સમય ની એને બસે એકદમ અ એવું ઉતમ ન થાય એવું સમય નથી એનો સમય ન બી ક્યારે અંત આવશે ત્યારે જે ન બીજો જીવન શરુ થાય કે જેમાં એ બધું કામ અ એનાથી કરે પૂરી ક્ષમતાથી પૂરી ક્ષમતા એની લગાવી દે કારણ કે આપડે આપડણે નાના હોઈએ તો આપણને એવું લાગે કે આપડા પાસે ઘણું સમય છે ઘણું સમય છે પણ એક પલક ઝપકતા જ આપડે એટલા મોટા થઈ જઈએ ને આપડે ખબરડ એ થયું શું આપડે એટલું બધું સમય ક્યાં હાલ્યો ગયો
ત આ જે વાક્ય કેવું કેવું
ના ના વાગસી બસ કરવે
અરે મેં એક આ એક વાક્ય સાભ્યું હતું કે મુર્દા ઘરમાં બધા જે લોકો દફન જે લોકોને એમ જ લાગ્યું કે એ લોકો પાસે હજી સમય બચ્યો છે
એ તો હા એ તો મેં સાંભળ્યું છે કે આ જેટલા બી લોકો આજે આજે મળરેલા તમે મુર્દાાગરમાં મળશે એ બધા લાગ્યું હતું કે હા મારા પાસે હજી સમય છે હજી સમય છે એજ છે ને આપણે જીવનની આપડે જીવન નું કઈ એ નથી ભરોસો નથી તે ક્યારે શું થઈ જાય કે થઇ જાય
એટલે આપણે જે પણ આપણે જે પલ આપણે જીવો જે અને એને ખુશી થી બનાવો જોઈ આપડણે એઈજ સમય આપણે બનાવી લેવ કેમ કે ખબર નહી પડે કે જીવ ઈ યાદો ઈ યાદો એટલી કિંમતી છે કે આપણને ખબર નહી પડે કે આપણેે જે મજા કરવી છેઈ આપને સાથેમાં કરવા માટે આપણા પાસે સમય રહેશે કે નહીં રહે
એ જેજને તમે તમારું સમય એવી રીતે જ તા જેવીી તમને મનથી વિતાવવું છે અ બીજા ના કોઈ બીજ બીજા કોઈ બીજા ના રીતે કોઈ કે એવી રીતે ના વિતાવો કારણ કે બધાના બધાની વાતો સાંભળીને બધાની બધા જે કે એ ચીજો કરવા માટે તે સમય તમારા પાસે નથી તમે પહેલા એ ચીજો કરો જે તમે પોતે જ જીવનમાં કરવી છે તો તમે ક્યારે એવો પછતાવો ન થશે અંતમાં.
હા તારી એકદમ વાત બરાબર કે આપડે કઈ કરી ના શકી કે આપડે કઈ.
હમ એ એ એ બધું સમય પૂરું થઈ ગયો ને મેં જે વિચાર્યો હતું એ કાઈ ન કહી શક્યું અને હું દુનિયાના કામમાં જ વ્યસ્ત રહી ગયું.
એ જો તારી એ વાત એકદમ સાચી પોતા માટે સમય નીકાળવો એ સૌથી મહત્વપૂર્ણનું કામ છે અને એકદમ શૃષ્ટ કામ છે.
એજ, એજ, એજ, એજ.
એવી જિંદગી જીવો કે જયારે તમારો છેલ્લો શ્વાસ ચાલતો હોય ત્યારે તને એવું લાગે કે હા મેં કાઈ જીવન જીવ્યું.
બસ એજ જીવ્યું મે મારું જીવન જીવ્યું ખાલી હું એ ના કર તો હતો અ શું? જીવવા માટે ન જીવતો હતો મેં પૂરા મનથી પૂરા આપણી ક્ષમતાથી મેં જીવ્યું જે કરી શક હતો તે કર્યું એમ ખાલી મે હાલતું હાલતું હોય એવું નહીં.
તારી વાત બરાબર વર ખબર પડી કે પૂરું જીવન તો અમે લોકો પોતા પાસે પોતા હારે અને આપડા દોસ્તારો અને મિત્ર અને ફેમિલી હારે આપણાને સમય ખર્ચવાનો આપડને મોકો જ ના મળ્યોને આપણે મરી ગયા પછી જીવન શું ફાયદો પછી?
બસ એજ, એજ, એજ અને સમયની એક એક એક બહું ડરાવની અ ચીજ એ છે કે કોઈના માટે ઉભો નથી રહેેતો એક દિવાલ જેવો છે જે દિવાલ તમને પૂરી લાઈફ પૂરી જિંદગી પાછળથી ધક્કો દે છે દે છે. હવે તમે તૈયાર હો કે ન હો ધક્કો તો દેસે જ તમે તમે આગળ
હમ આજે સમય અને સમુદ્ર કોના માટે ઉભું ન રહે.
બસ એજ એજ અને મેં આજે એક બહું સારી સારું વાક્ય સાંભળ્યું હતો એક જેણે કીધું હતું કે ક સમય આજનો દિવસ તો વીતવાનો તો છે જ હવે હાથ માં તમારા છે કે તમે એવી કે વિતવા દેશો કે એનો પૂરો અ પૂરો એ કરશો વાપર કરશો.
હમ બરાબર તારી વાત એકદમ.
બસ એજ.
હમ કેમ કે આપડને સમયની સાચી એમાં તેને જ ખબર છે જેના પાસે સમય નથી જે મનુષ્ય યા જે વ્યક્તિ હોસ્પિટલના બેડ પર એ છેલ્લા શ્વાસ જીવી રહ્યો છે એને લાગતું એને એમ પશ્ચાતાપ થતો છે. કે કે મેં મારો સમય સારી રીતે વ્યર્થ કરીયો શુ વ્યસ્ત કર્યો નહીં હવે ઈ એના માટે રડે છે અને એના પાસે સમય છે એને શું કેહેવાય પાણીના જે બાવ તો જાય છેે એને કદર કરતો નથી.
એજ એજ એજ આપડે આજથી આપડે થોડું સમજીએ આપડી જીવનમાં. આપણે મનથી આપણે શું કરવાનું છે અને સમય આપણા પાસે એટલું નથી અને આપણે સર આખી રીતે સમયના આપણે કામ ઉપર અને આપણા પરિવાર અને દોસ્તો ઉપર વિતાવી ને આ બધા અને બધા એ જે બડી મોટી મોટી કંપનીઓ જે આપણો સમય લેવા માંગે છે એને ના આપીએ.
હમ તારી વાત બરાબર કેમ કે આપડ જે આપડો જે વિતાવેલો સમય છે આપણાને આપડા છેલ્લા શ્વાસમાં યાદ આવશે.
અને પાછો તો, એ મળવાનું નથી તમે હમણાં જે થઈ ગયું તમે આ સૌથી નાના છો, તમારા પૂરા જીવનમાં તમારી ઉંમર સૌથી ઓછી આજે આ વખત પર છે. આના પછી તમે એટલી ઉંમરના ક્યારે જ, ન હશો તો એ
કરે સમય ત્યારે પાછી નથી આવતોું
શું કરે છે આગળ પાછળ કેમ થાય છે. એટલે અવાજ આવે છે કચ્છ
ના, ના, ના બરાબર આવે છે હવે
હમ તો બસજ તમે. એક વખત આપણેે બધાને. આ વાત સમજવાની જરૂરત છે. આપણે બધાને જયારે એ, સમજશે અને. અ રિયલાઈઝ થશે ત્યારે જ આપણું જીવનમાં આપડે કઈ કરી શકશું મારોું તો એવો જ વિચાર છે.
હા એ તો તારી વાત એકદમ સો, ટકા સારી કેમ કે સમય હાજ આપણી પાસે જે ચીજ છે, જે આપે પાસે છે એ બીજા પાસે નથી ને આપડે આ ચીજ થી આપડી જીવન બદલી શકીએ યા ફર બગાડી શકીએ
એજજ એજ ને એ આપ આપડા જ હાથમાં છે. એક આપડે એવી છેી હથિયાર જેવો છે. જે હથળથ આપણા પાસે છે. અને એને સારી રીતે વાપરવું કે એને છોડ એને ખરાબ રીતે વા પર
હમ ઈ તો છે ભાઈ તો તારી વાત સાચી છે. અને એવા એક વાત સાચી છે. કે સમય હંમેશા બદલતો રહે ક્યારે સારા દિવસ મળાવ છે. જ્યારે ખરાબ દિવસ મ આવે એવું નથી કે હંમેશા તમારો ખરાબ સમય જ ચાલતો નથી તો સારો સમય જ ચાલતો નથી સમયની એક સારી વાત જે છે કે બદલાય જ
એ જી, જીજ અને એ તો, તું એ બહુ સારી વાત કરી કે અગર મેં હંમેશા જ્યારે મારો ખરાબ એમ સમય હાલ તો, તો મેં એ જ વિચાર્યું કે મારો એક એક દિવસ મારો સારો સમય ચાલતો હતો એનો અંત આવ્યો તો આજ ખરાબ સમય હાલે છે એનો અંત એક, ના એક દિવસે આવશે જ અને મને નવી સવાર થી, નવી મારા ઉજાડો જોવા મળશે, અને ખુશીઓ ખુશીઓ આવશે
હમ્મ હ કેમ કે એક ઇંગ્લિશ માં એક કહાવત હતી હું તમને ગુજરાતી માં સમજાવું અગર જયારે તમને લાગે. એ સ્પ્રિંગ, સ્પ્રિંગ ઈંગ્લિશમાંનો મતલબ છે. કે જયારે તમારા ખરાબ સમય ચાલી રહ્યો જય્યારે તમને લાગે, કે સ્પ્રિંગ જેવું ખરાબ સમયે ચાલી રો દીધુ તમે એમ જ વિચારો કે હંમેશા સ્પ્રિંગનો મોસમ, જ રહવાનો જેના જવાબ પછી ગરમીનો મોસમ સમ આવશે જે, ગરમી જે છે ઈ આપડી સારા સમયની ઓલું ઉત્તેજ, કરે જે એનો મતલબ જે તમારા સારો સમય હંમેશા આવશે, એવું નથી કે તમે તમે હંમેશા તમે દુઃખ રેશો.
હમ, તો એમ કેવામા આમ કેમ કેવા માંગે છે. કે આજ તમારા ઉપર દુઃખના વાદળ છે અને દુઃખ ની વરસાદ છે, તમે એના વિચારો કે ક્યારે સૂરજના આવશે આજે કાલે કે બેવ બે મહિના રહીને સૂરજ તો આવશે જ ફરીથી.
સૂરજ ઈ ફક્ત ઈ, કાળા વાદળોએ સૂરજ જેને ઢાંકી લીધો જે, ઈ હટી ગીયો શે ઈ આ આપૂણામાં તાકત નથી સમય રો વાની ના ભગવાન પોતે બોલે જે સમય રો રોકી શકાય નથી.
જોયે મને થોડું,
હમ, હમ ઠીક છે હાલ, ઠીક છે, હારુ હારુ હારુ બબ